બબ.
શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા, આવી રહ્યો છે, એકદમ ક્લિયર આવી રહ્યો છે, મારો આવી રહ્યો છે તમને?
હા, તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે, તો હું તમને આજે મીઠ જને હું આજે તમને જે અત્યારે ધ્વનિ ખુબ વધારે માત્રામાં રહ્યું છે. વિશે હું થોડી વાત કરવા માંગુ છું તો અત્યારે તમે જાણો છો કે ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જેના કારણે ધ્વન પ્રદુષણ છે અત્યારે જોવા જાવ તો ઘણા બધા નુકસાાન થઈ છે ધ્વનિ પ્રદુષણ ના લીધે તમે જોવા જાવ તો જે ડીજે વાળા ઓનરો છે તેઓ ઘણી માત્રામાં ઓવરલોડેડ બેઝ અથવા સ્પીકરો લઈ રહ્યા છે જેના કારણે તેઓ ખુબ નુકસાન પહોંચાઈ રહ્યા છે. ખ છે અને તમે અત્યારે જોવા જાવ તો બેન્ડ ઇન્ડસ્ટ્રીમાં પણ લોકો ઘણી ઘણી નવી બેન્ડો લઈ રહ્યા છે અને જેના કારણે ખુબ વધુ પરપમાં નુકસાન થાય છે. તો હું તમને એજ કહેવા માંગુ છું કે અત્યારે તમે રીલ્સ જોઈ જ હશે કે બેન્ડ ઇન્ડસ્ટ્રીમાં એટલું વધારે માત્રામાં લોડેડ વતુ ન યુઝ થાય છે કે જેના કારણે જે આજુબાજુના ઘર છે તેઓના નળિયા પતરા જે તૂટી પડે છે અને જેના કારણે તે ખસી પણ પડે છે તે તમે જોવું જ હશે એટલી બધી ધ્રુવજારી થાય છે. અને એમ હૃદયને પણ રોગ વધી રહ્યા છે આના કારણે તમારું શું માનવું છે આ બાબતે?
હા તમારી વાત એકદમ બરાબર છે હમણાં ઘણા બધા બેન્ડો વાળા જે પ્રેેશર મેળશે, તેનો ઘણો બધો ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને તેમાં ઘણો બધો એવો અવાજ આવી રહ્યો છે. જેથી કરીને, તેમાં અવાજ ઘણો આવ અને લોકોને સાંભળવામાં ટફલી ખાઈ રહી છે. જે ડીજે ની નજીક જઈ રહ્યા છે તે લોકો ને એટલો બધો અવાજો આવી રહ્યો છે. તેથી કારણે તેઓને, હારડમાં પ્રોબ્લેમ થઈ શકે છે અને કનો માંથી લોહી પણ આવી શકે છે કારણ જેથી પ્રેશર મેળવવાનો એટલો અવાજ ફૂલ હોય છે જેથી કરીને તે લોકો જે ભસ લ, આવે છે તેમાં પણ ચોવીસો વોલ્ટના સ્પીકરો નખાવે છે જેથી કરીને, એટલો બધો સાઉન્ડ નીકળે છે ભસ એટલા જરોથી પડે છે કે સાથીઓ સુધ થી એટલી ચોટથી અસર કરે છે જેથી કરીને, તેમાં ઘણા બધા લોકોને તકલીફો થઈ શકે છે પરંતુ જ્યારે, જે મોટા ડી ઝે વાળાઓ ન આગળ જાય છે ત્યારે, તેમાં ઘણા બધા એવા લોકો છે જે એટલા મોટા મોટા સ્પીકરો અને એટલા, મોટા હે વોલ્ટેજ વાળા, સ્પીકરો નખાવે છે, પ્રેશર મીટર નખાવે છે, જેથી કરીને તે લોકોને, ઘણી બધી તકલીફો સામને જોવા મળે છે. જે એ લોકો ના ડીસાા ના સામે આવે છે તમે શું ક્યુ છો.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોયું જશે સાઉન્ડ ના કારણે ઘણા બધ એવા હૃદય રોગો વધી રહ્યા છે અને આપણે જોઈએ તો, જે એટલી જોરમાં સ્પીકરો વાગે છે જેના કારણે અત્યારે ઘણા એવા નુક નુકસાાન થાય છે, હૃદય રોગો પણ વધી રહ્યા છે અને તમે જોયું જશે કે, ઘણા લોકો છે જે, તે હાર્ટ એટેક ના લીધે મૃત્યુ પામે છે તે અત્યારે ખુબ જ નુકસાનકારક કહેવાય છે જો આ ડીજે ના સામે જોવાથી જો આવું હાર્ટ એટેક અને એ મૃત્યુ પામતા હોય, તો તે આપણા માટે ખુબ નુકસાનકારક કહેવાય અને તમે જુઓ તો આ હૃદય રોગો જે છે. તે વધારે પડતા ધ્વની પ્રદુષણને કારણે જ વધી રહ્યા છે તો આ હૃદય રોગોને અટકાવવું હોય. તો જે પહેલાના જમાનાના જે સ્પીકરો ચાલતા હતા તે સ્પીકરો ચલાવવા જોઈએ. જેથી કરીને નુકસાન ઓછું થાય અને સારી રીતે બધા લોકો જીવન જીવી શકે. અત્યારે ઘણા એવા નુકસાન થઈ રહ્યા છે જે ખુબ નુકસાનકારક છે, તો અત્યારે આપણે જોઈએ તો. આપણને ઘણા એવા નુકસાન થાય છે, તો આ બધું બાબતે આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જો આ બાબતે ધ્યાન ના રાખીશું તો, ખુબ વધારે નુકસાન થશે, હાર્ટ એટેકના એટલા એના કારણે વધી રહ્યા છે, તમારું શું માનવું છે આ બાબતે?
હમ, તમારી વાત એકદમ બરાબર છે કે, આપણી બધી બાબતોમાં ધ્યાન રાખવું જ જેથી કરીને જે ઘણા બધા મોટા ડી ડીજે વાળાઓ છે, જેથી કરીને તે લોકો ઉપર જે મોટા મોટા સ્પીકરો નખાવે છે, અને પ્રેશર મીઠો આવે છે, જેથી કરીને જે લોકોને તકલીફ થાય છે, તે માટે તે લોકો પોલીસોને ક લે પણ કરે છે, જેથી કરીને એ લોકોના ડીજેઓના હમણાં જોબ પણ કરવામાં આવ્યા છે, હમણા ઘણી જગ્યાએ તમે જોયું હશે. એ પ્રમાણે જે જે જે મોડે સુધી જે એ જે રાતને વગાડવામાં આવી રહ્યા છે, અને જે કોમ્પિટિશન માટે એટલો જોરોથી અવાજ કરી રહ્યા છે. તે લોકોને પોલીસો પોલીસ સ્ટેશન માં લઈ ડીજે જપ્ત કરી રહ્યા છે, જેથી કરીને તે લોકોને મોટું ફાઇન પણ ભરવું. પડી રહ્યું છે, જેથી કરીને તે લોકો હજુ પણ સમજી નથી રહ્યા કે આપણે સ્પીકર એટલી જોર ના વગાડવું જોઈએ કે, લોકોને તકલીફ થાય જેથી કરીને, તે લોકો પોલીસ કમ્પ્લેન કરી શકે છે, અને થોડું નીચે સ્ટેશનમાં લઈ જપ્ત જપ્ત કરવામાં આવી શકે છે, પરંતુ લોકો એવું સમય તા નથી, અને જોરોથી વગાડે છે, જેથી કરીને હમણાં ઘણા બધા શહેરોમાં જે ડીજે ડીજે ના માલિકો છે, તેમને જેલ પણ જવું પડી રહ્યું છે, જેથી થી કરી ને, આપણે તેની ધ્યાન રાખવી જોઈએ, તમે શું કેવો છો?
પરિવાર એકદમ સાચી છે, જેમ તમે કહ્યું તેમ અત્યારે જે છે, પરમિશન વગરની જેવ વગાડવામાં આવે છે, અને આપણે જોવા જઈએ. તો ધોની પ્રદુષણ ખાલી જે છે. તે આપણા ડીજેથી જ નથી થતું, પરંતુ અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો જે છે તે. મોડિફાય કરાવે છે, પોતાની બાઈકો અને પોતાની બાઈકો અને ઘણું બધું કરી રહ્યા છે, જેના કારણે બાઈકકોમાં સાયલેન્સરો અથવા હોર્ન મોટા-મોટા નાખવાથી જે ધ્વનિ પ્રદુષણ વધી રહ્યું છે, તે બાબતે પણ આપણે જાણીએ છીએ, અત્યારે તમે જોવા જાવ તો, ઘણા લોકોને એવું બધું નુકસાન થાય છે. જે કે તેઓ સુતેલા હોય છે, તો ફોન વાળા ગાડીઓ બાજુ માંથી જયા અથવા સાયલન્સરો મોટા-મોટા વાગે તો તેના કારણે પણ ઘણું નુકસાન થાય છે, આ બધું સાયલેન્સરના કારણે પણ અત્યારે ખુબ ઘણી માત્રામાં વધી રહ્યું છે, તો તે બાબતે પણ લોકોએ ધ્યાન ધરવું જોઈએ. બીજું કોઈએ આવું બધું ન કરવું જોઈએ, જેથી જેથી કરીને સામે વાળા વ્યક્તિને નુકસાન પહોંચે, અથવા સામે વાળી વ્યક્તિ આપણને ગાળો દે. અને ત્યાં તમે જોવા જાઓ તો મોટા હોનો, જો આપણે બાજુમાં આવીને કોઈ વગાડી જાય તો, આપણને ઘણું નુ નુકસાન થાય છે, તમારું શું માનવું છે આ બાબતે?
તમારી વાત એકદમ બરાબર છે કે, તમે હમણાં જોયું હશે, તે પ્રમાણે બધી બુલેટો છે. તેમાં મોલિફાય કરવામાં આવે છે, જેમાં કે હોલો લખવામાં આવે છે, પછી સાયલેન સરો મોડીફાય કરવામાં આવે છે, પછી બેન્ડ ફાઈ લગાવવામાં આવે છે, એ ફક્ત એ માટે લગાવવામાં આવે છે, કે જેથી કરીને તે લોકોનો ગાડી નું સાઉન્ડ વધી જાય, અને તેઓને મજા આવે, પરંતુ તેના કારણે ઘણા બધા લોકોને તકલીફો પણ થઈ રહી છે, જેથી કરીને તે લોકોને એટલી બધી જ અવાજોનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને અને ઘણી બધી જે જે મોટી બાઈકો છે. તેમાં પણ તે લોકો સાયલેન્સર મોડીફાય કરીને લગાવી રહ્યા છે. જે થી જેથી કરીને તેમાં અવાજ વધી જાય અને હોર્નો પણ હોર્ન લગાઈ રહ્યા છે મોટા હોર્ન જે આવે છે તેમાં એટલો સાઉન્ડ હોય છે જેથી જેથી કરીને જે આપણી સામે તેને વગાડવામાં આવે છે. તો આપણી આંખમાં પણ તકલીફ થઈ રહે છે. પરંતુ લોકો એવું સમજતા નથી અને તે મોટા હોર્નૉ લખાવી જે મોડીફાઈ ગાડીઓ છે. તમે કીધું તે પ્રમાણે સાયલન્સરો લખાવે છે બેન્ડ પાઈપ લખાવે છે. જેથી એટલો સાઉન્ડ થાય છે કે આજુબાજુ જે જાય છે. તે લોકોને ઘણી બધી તકલીફો થાય છે અને અચાનક હોર્ન વગાડવાથી જો હોર્ન જોરથી વાગે છે. તેથી બી શકે છે. તમે શું કેવો છો?
અત્યારે તમારી વાત એકદમ સાચી છે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા ડીજે વાળા અને બેન્ડો વાળા છે. તેઓ એકબીજાને સામે સામે બેન્ડ અને ડીજે લગાવીને કોમ્પટિશનો લે છે જેના કારણે ખુબ વધારે માત્રામાં ધ્વની પ્રદુષણ થાય છે. તો તેના કારણે ઘણા લોકોને કાનને નુકસાન થાય છે અને ઘણા લોકોને વધુ માત્રામાં નુકસાન થાય છે. તો તે બધી બાબતો પર આપણે ધ્યાન દોરવું જોઈએ. અને અત્યારે તમે જોવા જાવ તો જે બેન્ડો વાળા છે. તે ઓવરલોડેડ સામાન લાવે છે અને જેના કારણે તેઓના સ્પીકર એટલા બધા મોટા અને વધુ માત્રામાં હોય છે. તેના કારણે ખુબ નુકસાન થાય છે અને અત્યારે તમે જોવા જાવ તો પ્રેશર મીડ છે એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે લોકો ઘણી બધી પ્રેશર મીડો નખાવે છે અને તેમાં હોન પણ ઓવરલોડેડ કરાવે છે. જેના કારણે તેઓ સામસામે જયારે મૂકે તો તેમનું વધારે વાગે. જેથી કરીને જે આજુબાજુના વ્યક્તિઓ હોય છે. તેમને કાનના પડદાને નુકસાન થાય છે. તેમના હૃદય રોગો વધી શકે છે અને દિલના ધબકારા પણ વધી જાય છે. જે તમે જોયું જ હશે તો આ બધી બાબતે લોકોએ સમજવું જોઈએ ને ધ્યાન દોરવું જોઈએ કે આવું બધું કરવાથી ધ્વની પ્રદુષણ વધશે અને ઘણા લોકોના આજુબાજુના હોય છે. તેમને પણ નુકસાન થશે પરંતુ આ બાબતે કોઈ સમજી જ નથી રહ્યું તેઓ એકબીજાને હરાવવામાં લોકોને ઘણું નુકસાન પહોચાડી રહ્યા છે. તમારું શું માનવું છે આ બાબતે?
હા તમે કીધું તે પ્રમાણે હમણાં જોવાને એટલી બધી બેન્ડો જે નવી નવી આવી રહી છે. તે એકદમ કોમ્પિટિશન વાળી હોર્ન લોર્ડેડ ટોપ લખાવી રહી છે અને જે બેઝ આવી રહ્યા છે તેમાં પણ હેવી થી હેવી સ્પીકરો નખાવી રહ્યા છે. જેથી કરીને તે લોકો જયારે આજુબાજુ જે જે બેન્ડો આવે તેઓ સાથે કોમ્પિટશન થાય તો તે લોકો જીતી શકે અને જે ત્યાંથી એટલો અવાજ થાય છે. જે આજુબાજુમાં જે ઘરો હોય છે. ત્યાં જે લોકો કામ કરીને આવીને ના જે સુઈ રહ્યા હોય છે તે લોકોને એટલો બધી હદે પ્રોબ્લેમ આવી શકે છે. તેની વાત તે લોકો સમજતા નથી જેથી કરીને આપણે પણ એવી બધી જો બેન્ડો છે. જે લોકોને એટલી પરમિશન ના આપવી જોઈએ કે જેથી કરીને આપણને તકલીફો ઉભી થાય. જે રાતને એટલે મોડે સુધી જે પરમિશન લેવામાં આવે છે. તે પ્રમાણે તે લોકો બેન્ડ વાળા એ વગાડવું જોઈએ જેથી કરીને જે પરમિશન વગર જે બેન્ડો વગાડી રહી છે. તેને પોલીસો હમણાં હાલમાં જપ્ત કરી રહી છે અને હાલમાં ઘણા બધા શહેરોમાં અને ગામડાઓમાં પણ એવા બધા ડીજે છે. જે રાતો મોડે સુધી એકદમ લાઉડ સ્પીકરે વગાડી રહ્યા છે. તે લોકોને પણ કરવામાં આવ્યું છે. જેથી કરીને તે લોકોને પોલીસ સ્ટેશનમાં જવું પડી રહ્યું છે. તમે શું કેવો છો?
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે તમે જોયો હશે તો વાંસદામાં જે કિસ્સો બન્યો છે કે પરમિશન વગર પણ લોકો પોતાની મોજ મસ્તી માટે ડીજે મંગાવે છે અને ઘણી બધી માત્રામાં પબ્લિક પણ ભેગી થઈ હતી તો ઘણી પબ્લિક ને પણ નુકસાન થઈ છે કારણ કે પબ્લિક ને પણ માર પાડવામાં આવ્યું છે. ને જે ડીજે છે તેના ઓનરને અને ડીજે ને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. તો આવું પરમિશન વગર આપણેે ન કરવું જોઈએને મોડી રાત્રે સુધીથી ડીજે ચાલતું હતું જેથી કરીને ધોની પ્રદુષણ ખૂબ વધારે માત્રામાં થતો હતો અને જેના કારણે લોકોની ઊંઘ બગડતી હતી. અને લોકો ઊંઘી પણ ન શક્તા હતા તો આપ અને જો જાણીએ તો સરકારશ્રી નો નિયમ છે કે અગિયાર વાગ્યા સુધી ડીજે વાગવું જોઈએ. પરંતુ આપણા ગામડાઓમાં જે છે તે બે થી ત્રણ વાગ્યા સુધી ડીજે ચાલુ રહે છે અને ઘણી વાર તો આપણે જોવા જઈએ તો મળસ કે સવારે ચાર-પાંચ વાગ્યા સુધી ડીજે ચાલુ થાય. જે ખુબ જ નુકસાનકારક છે લોકોની ઊંઘ વિશે અને લોકોની શાંતિ વિશે પણ આપણે ચાલવું જોઈએ અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો એવા હોય છે જે કંપનીમાં નાઈટ કરીને આવ્યા હોય છે. અને ઘણા લોકો એવા હોય છે જે સવારે જલ્દી ઉઠીને તેમને નોકરી એ જવાનું હોય છે. તો તેમણે સવારે જલ્દી નોકરીએ જવાનું હોય છે તો તેઓ રાત્રે જલ્દી સુવાનું હોય છે તો લોકો આ બાબતે ધ્યાન દોરશે અને જલ્દી બંધ કરી દેશે તો તે સારું રહેશે તમારે શું માનવું છે આ બાબતે?
હમ તમારી વાત એકદમ બરાબર છે કે જે લોકો સવાર થી સાંજ સુધી છે. કામ કરવા રઈ છે પછી. આવીને તેઓ આરામ કરવા માંગે છે પરંતુ જે આટલા મોડે-મોડે સુધી જે ડીજે વાગી રહ્યા છે તેના કારણે તે લોકોને ઘણી બધી તકલીફો રહી છે જેથી કરીને તે લોકો શાંતિ થી આરામ પણ નથી કરી રહ્યા. તેથી કરી એ લોકોને સવારે જ પડે છે તો તે માટે તેમને આરામ કરવાનું ખુબ જ જરૂર હોય છે. પરંતુ જે ડીજે તમે કીધું એ પ્રમાણે હમણાં જે મોડા સુધી જે વાગી રહ્યા છે જેથી કરીને. જે હમણાં ગામડાઓમાં તમે જોયું હશે તે પ્રમાણે ચાર થી પાંચ વાગ્યા સુધી સવારે ડીજે વાગે છે. તેથી કરીને લોકો જે આજુ-બાજુ સુઈ રહ્યા હોય છે તે લોકોને શાંતિ મળતી નથી જેથી કરી તે આરામ થી સુઈ શકતા નથી. જેથી કરીને તે લોકોને સવારે ઉઠવામાં ઘણી બધી તકલીફો થાય છે અને તેથી કરીને તેમની આવકમાં પણ ઘણી બધી ફેરફાર થઈ જાય છે તેથી કરીને આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણા કારણે કોઈ પણ આજુ-બાજુના વ્યક્તિઓને તકલીફ ન પડવી જોઈએ કે જેથી કરીને તે લોકોને કામ ધંધા કે પછી આપણા સેવા ઘણો બધો ફેર વી શકે છે તમે શું કેઉ?
તમારી વાત એ બધા એવા લોકો હોય છે જે અત્યારે તમે જોવ તો અ કોમ્પિડિશનોમાં જોડાઈ રહ્યા છે અને ઘણા બધા એવા વ્યક્તિ જેવા છે. જે ખાલી અવાજ કરવા માટે ડિજેઓ લઈને આવી રહ્યા છે અત્યારે તમે જોવા જાવ તો આદિવાસી દિવસ આવે છે ત્યારે ઘણા લોકો નવ-બે... યુ આર બેસ્ટ મતલબ એનો આપણે સરવાળો કરવા જઈએ તો અઢાર-બીસ કહેવામાં આવે છે જે હબ હતા તેના અઢાર અઢાર ગુણો વાગે છે અને તેમાં પણ ચાર-પાંચ પ્રેસર મેળો મુકી રહે છે તો જેથી કારણે ખુબ વધારે માત્રામાં ધ્વનિ પ્રદૂષણ થાય છે. લોકો ખાલી સો કરવા માટે નહી. દેખાડ કરવા માટે એટલું બધું સામાન લોકોનું ભાડે થી લઈ આવે છે અને વગાડે છે તો તે ખુબ નુકસાનકારક કહેવાય છે તો અત્યારે હું તો એવું જ કેવા માંગુ છું કે આ બધું તે ધ્વનિ પ્રદૂષણ ખુબ વધારે માત્રામાં થાય છે અને જે લોકો હોય છે એ લોકો... એકબીજાની સામે મૂકીને એટલી જોરજરોથી વગાડે છે કે જેથી કરીને. ખુબ તો વધારે થની પ્રદુષણ થાય છે અને જોવા જાવ તો અત્યારે જે ડીજ ઓનરો છે તેઓ માને છે કે તેઓ એ ધ્વિ પ્રદુષણ કરીને જ તેઓને સારું એવું રિઝલ્ટ. મળશે અને સારું એવું પબ્લિક તેમની તરફ ખેચાશે તો આવું બધું નથી હોતું. જે સારું વગાડે તેને જ સારી રિઝલ્ટ મળવું જોઈએ તો હું તો એવું કે હું માંગુ આ બધું જે છે તે ખુબ નુકસાનકારક છે જેના કારણે ધ્વની પ્રદુષણ ખુબ વધારે માત્રામાં વધે છે. તો લોકોએ આ બાબતે થોડું ધ્યાન દોરવું જોઈએ અને થોડ સમજૂતીથી તેઓએ ચાલવું છે પરંતુ કોઈ અત્યારે સમજતું નથી તેઓ બસ પોતાનું ડીજે નું નામ ક્યાં સારી રીતે ઊંચું બને તે જ જોઈ છે તો તે બાબતે લોકોએ ધ્યાન દોરવું જોઈએ. તો હું તો એવું જ કહેવા માંગુ છું કે અત્યારે જે લોકો ડીજે નવા લઈ રહ્યા છે તો તેઓએ. સારું સામાન નખાવું જોઈએ પરંતુ જેના કારણે વધુ અવાજ થાય તેવું નખાવું જોઈએ. તેથી ધોનું પ્રદુષણ ઘટશે અને જે બાઈકરો છે તેમને પણ સમજવું જોઈએ.